હાલો કેમ છો તમે જમીન લીધો તમે. ચમાડી લીધું કે જમી પણ લીધું
જમવાનું તો એવું થયું ને કેટલું મારા ભાગ. માં લું જ નથી.
એ કેવું કેવું.
હા ગબી ના પરાઠા બનાવ્યા. તો કોબી ના પરાઠા સારા બન્યા તો બધા ધરાય ને ખાારા. હ એ થ ને હું અત્ય્યારે બહાર નીકળી છું. પછી ઘરે ના થેપલા પડ્યા છે ઘરે. તો મેં કીધું હમણાં થોડુંક બાર મને કામ હતું. એટલે પછી કરીને કરી લઈશ કંઈક.
ના ગુજરાતી પ્રજા નું કેવું છે. જે વસ્તુ લોકો નાસ્તા માં લેતા હોય ને એ લોકો ડિનર માં પણ ખાઈ લે. મેપણી માં કેટલા લોકો જોયા છે.
હા અરે તમને કો બપોરના મેં પાવભાજી બનાવી હતી તો પાઉ. વધ્યા તા ભાજી વધી તી તો મસાલા પાઉ કરી દીધા પછ મા છો. ણે જેને બહુ બ્રેક નથી ભાગતી. તો એના માટે પછી મે કોબલી ના પરાઠા કરી લીધા.
ઓ હા.
હા એટલે આપડે કઈ વેસ્ટ ફૂટ જાયને તો મને તો જરાય વામે નહી. સો. હલો હેલો હા શું કહો છો હલો
તમે સંભળાવ છો તમે તમે મને સાંભળી શકો છો.
હા હા હવે સાંભળાય છે બોલો શું ક છો.
તમે કીળા ની ભાજી કરતા હશો.
હા એટલે અમે લોકો શું કરી ટામેટા. કેપ્સિકમ એ શિમલા મરચ વટાણા. કાચા કેળા થોડી કોબી અને. થોડી દૂધી પછી થોડી ફણસી નાખીને કુકરમાં બા. આપી દે પછી કામ કરી દે ક્રશ કરી દઈએ ને પછી બધો મસાલો કરી દઈએ
હમ હેલ્ધ અને ટેસ્ટી પણ એક ટાઈમ પર કવી શકાય સાચી વાત છે
હમ પછી ત્યાં કોબી ના પરાઠા કર્યા તો કોબીમાં બધો મસાલો કરી નાખી આપડે ીપલા બાંધી ને એવી રીતનું કોબી નાખીને્યારે દૂધી છીણીને કરી દઉ વેજીિટેબલ્સ મિક્સ વાળા કરી દઉ દાળ વધી તો ઉપરનું દાળનું પાણી કાઢીને એનું લોડ બાંધી દેવાનું અને એ રીતના કરી લવું
ઓહોહ એટલે તમે કોઈ પણ વસ્તુ ના પરાઠા બનાવી શકો
એટલે આમાં શું છે કે આપણેને આપણું ફૂડ આપણું જે કહીએ ને કે આપણું ખાવાનું ફેકવું ના જોઈએ કારણ કે અન્ન એ બહ પ્રસીયસ છે યાર કારણ કે કેટલાય લોકોને અન્ન ખાવા નથી મળત ત અને આપડે એમને એમ ગટરમાં નાખી જઈએ હમ એટલે આજ મારે ઈજ કેવું છે તમને ભાઈ અન્ન ને આપડે કઈ રીતનું કઈક વધુ ઘટતું હો એનો ઉપયોગ કઈ રીતે કરીશું
ના અમારે અહં તો કામ કરવા આવતા હતા ને બેને આપી છે
હમ અચ્છા
ટલે મે ફોન કરીએ એટલે આઈ જાય ને લઈ જાય
અચ્છા એ સારું છે આપડે ગામડામાં તો હતા અમારે ત્યાં બી એવી રીતના ગામડામાં આપણે હોય ક તો પછી આપણે બહાર જ ને અલું હાંડી મૂકેલી હોય માટી ની તો એની અંદર નાખી દે તો ગાયો બધી ચરતી ચરતી ખાય
ગાય હા ગાય પણ લેવા હવે અહિયાં તો કેવું અમે હ આપણે મુંબઈ કે પછી અમદાવાદમાં જઈએ તો ગાયું બહુ ફરતી દેખાય પણ અહીિયાયા ગાયો ફરતી જ ના દેખાય હજુ અમે અમારા હ મુંબઈમાં નથી ફરતા
મુંબઈમાં ના ના ના મુંબઈ માં નઈ એટલે પ્રોકર ફરામાં ના ફરે પછી હા મુંબઈમાં છે જ ને કશ જ નથી એના ગાય ફરતી જ નથી ખાલી તબેલા હોય એની આજુબાજુ હો એ લોકો ને ફરવા ફરવા ચરવા લઈ જાય બાકી બાકી તમને રસમ એમ દેખાય નેમ કસ ન દેખાય ગાય કુતરાા બિલાડડા કસે ન દેખાય અમદાવાદમાં બહુ શેરીઓમાં આવુ મળે હા
હા જોવા મળે હજુ પણ ગાય એ કેવું હોય કે ઓલા દૂધ ના ટાણી એ લોકોને શોધી ને પાછા લઈ આવે ને પછ સવાર ના રખડવા મૂકી દ પાછ કે લોકો ખવડીને આખા દિવસ ન પૂરું પાડી દેશે કેમ બી કરીને કે પછી એ આમ તેમ ખાઈ લે છે એમ. એટલે ચારો પછી એ ગાયને પછી આખો દિવસ પાણી મળ્યું છે કે ચારો મળ્યો છે એ પણ નહી જોવાનું.
અને આવું ગામડામાં પણ હવે થવા માંડ્યું છે કારણ કે અમારા ગામમાં પણ અમે જોઈએ ને તો કેટલીક જગ્યાએ ગાયો ફરતી જ દેખાય છે હવે કારણ કે ચારાનો પણ ત્યાં અભાવ હોય પાણી ના હોય તો કદાચ એવું પણ મને લાગે છે જ્યાં સુધી કે હવે મોટા મહાનગરોની તો એ પ્રોબ્લેમ છે જ આપડણે અમદાવાદ લઈને કે ચારું ના મળવા આ જલ્દી કરે કારણ કે ત્યાં જમીન જ નથી. પણ અહ ગામડામાં પણ આજ પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે. હવે અમારે અહિયાં સાઉથ આપડે સાઉથ ગુજરાત માં આવ્યા ને એટલે અહિયાં કેવું કે વરસાદ વધારે પડે કે પછી અહ પહેલેથી થોડુંક આમ કેવાય ને કે ઘાસ હું બધું મળી રહી ને અમારી પાછળ નીજ જે વાડી માં અમારે ઘાસ થાય ને એ બધા અમે ભરવાડને આપી દઈએ એ લોકો જે ભલે ને કાપીને ખવડાવતા. અમારે તો એમ પણ કઈ કામનું ના હોય.
હા, બરોબર હમ્મ. આ ઈ સારું છે. એટલે મેન એવી વસ્તુ છે કે આપડે કોઈ પણણ વસ્તુ ચા આપડે આપડે બનાવેલી રાંધેલી વસ તું હોય કે આપડે આજુબાજુ ઉગતી વસ્તુ હોય ઈ વસ્તુ તો એક જ છે અન્ન છે ખાવાની વસ છે. એનો ઉપયોગ થવો જોઈએ ઈ એનો ઈ વેસ્ટ ના તો જોઈએ એમને ના વેસ્ટ થઈ જાય કે ના એવી રીતે હું તો સવાર ને રોટ ટલી વધી હોય ને તો મેં વચમાં રટલી વગારે રોટલી કરી દઉં. ખીચડી બનાવી ખીચડી અહ પતી ગઈ તો મેં તો વધારેલી રોટલી કરીદી મેં ખાઈ લીધી. છાસમાં વગારી ને. ઈએ સરસ લાગે હા હા ક્યારેક પછી તળી દઈએ તો પુરી ની જરૂર ના પડે દાલ પકવાન ની જેમ એના પર નાખીને ખાઈ શક
હા, દાલ
હા, તો ભેધ બનાવે તેમાં માયક છે. હા, આ તો અહ ક્રંચી ભેળમાં નાખીને ખાઈ લીધી તો એ ચાલે. રાતનો ભાત વધે તો છાંટી દે છાસ માં સવારના એના વાટા બનાવી દે મુઠિયા. કા તો પછી ના આવા આપડે હા શું કેવાય એને ભાત ના થેપલા બનાવી દઈએ. મોગડી કહીએ અમે લોકો એ બનાવી દઈ.
ભાત ના થે પણ મેં પેહલી વાર સાંભળ્યું છે આ કઈક તમનેવું જ કઈ નવું લાગે છે ભાત ના થેપલા
હા, બહુ મસ્ત લાગે. તમે છાંટેલા ભાત હોય એ ભાત એકદમ નરમ થઇ જાય. પછી તમે લોટ માં નાખીને બધો મસાલો થેપલાનો કરી દેવાનો અને આ ભાત નાખી દેવાના. પાણીની જરૂરત જ ના પડે અને એના થપલા બનાવાના. મસ્ત બને.
તું ગલ ના આપડીને થોડુંક જતું લ રેસીપી તો પછીની વાત છે.
હા, હવે મોગડી ગઈ યેને.
હ
કેસ
કઈ નહી રેસીપી નું નામ અજબ નું છે.
હા, એટલે ગામડામાં મુગડી કહેતા તા અહિયાંયા આગળ ભાત ના થેપલા કહીએ.
ભાત ના થેપલા તો આવું મેં કોઈ દિવસ નામ જ નથી
એ દાળ ના થેપલાય બનાવી મોગર ની દાળ વધી હોય ને એનાય થેપલા બનાવી દઈએ એને આમ મસ્ત આમ હા તિયામાં ફીંગી દઈએ એકદમ આપણેે કેને સ્મેશ કરી દઈએ આન પછી આપડે અહ ના મસાલો તો હોય અને આપડે એ લોટ નાખી દો બની ગયા થેપલા.
હા. સાચી વાત છે ના એનો સદુપયોગ પણ થાય જાય અને નાસ્તો નું સવાર નું
અરે બહુ મસ્ત લાગે ટેસ્ટી લાગે તમેં આવશે ને તો તમને વધેલું ઘટેલું નહી ખવડાવું ઓકે
ના ના ભાઈ ચાલે આપણને તો બધું જ ચાલે
હ હા તો એનો યુઝ કરીએ છે એવું નથી કે આપણે હા ફેંકી દેવું નથી સવારનું જે હોય સાંજે વાપરાય જાય સવાર ની રસોઈ વધે ને તો ચાલે સાંજે વપરાઈ જાય પણ રાતની રસોઈ વધે તો શું કરવું અમે લોકો તો વાસી ખાય ની ભાત હોય તો છાંડી દેવાય પણ રોટલો અમેં રાખી નહી પછી એને તળી નાખ્યે કેવી રીતનું કઈ શેકી નાખ્યે તો એ ખાખરી બની જાય એવી રીતે ચલો આવી તો મારી પાસે ઘણું બધું છે
તમે તો હા આખું ઓલું માસ્ટર શેફ કિચન ખોલી નાખયો
થા સો વેસ્ટમાંથી હા વેસ્ટમાંથી બેસ્ટ
હા એવું હોય છે હવે તો કોલેજસમાં પણ અમારે કોં બધા જગ્યા મેં જોયું છે કે કોલેજમાં પણ કોમ્પિટિશન હોય છે અ નો ફાયર કુકિંગ એટલે એમાં કઈ આગનો ઉપયોગ નહી કરવા પડ તમારે કઈ ખાવાનું બનાવાનું એવું બ તો આમાં તમારા રેસીપીઝ નો ઉપયોગ થઈ શકે મને એવું લાગે છે કોઈ પણ
હા હા અમે તો હાલો વચમાં મેં છે ને આ કર્યું તું આપડે મુઠિયા બનાવી ને આપડે વા બનાવીને તો કોબી ભાત ના અંદર કોબી એ નાખી દીધીપસી મેં નાખી દીધું અને આપડે ચાઇનીઝ નો જે સોસ ને બધું હોય ને મસલુ આ એ નો કરી નાખ્યો કુકર માં મૂકી દીધા અને પછી છોકરાઓને શું કર્યું આપડે તલબલ નાખીને વગાર જે કરીએ તો એની બદલે વઘાર તો કર્યો પણ આ એ નાખી દીધા આપણે ચાઇનીઝ ના જે અ હોય ને અ કોબી કેપ્સિકમ ફરીથી નાખીને આમ આખા વાળા અને વઘારમાં થોડું સોયા સોસવી ન ઘર ને અ સિઝવાન સોસ નાખી દીધો અને આપી દીધા એકદમ ટેસ્ટી થાય મેં કીધું ભાઈ જો મે ડ્રાય મંચુરિયન બનાવ્યા છે
હા તે ખાઈ પણ લીધા હશે લોકોને ખબર નહી પડી હોય
ખબર ના પડે કારણ કે એ તો તેલ એ તો આપડે આનું થાય ની તેલી નો પ અ તળવાની પણ ન થાય હેલ્ધી થાય તે હેલ્દી ન થાય કારણ કે વિને ઘર ને બધું નાખ્યું ને બધું હેલ્થ બધું ચુ લેવાનું આ તો ખાલી એક ટેસ્ટ મળી જાય લોકોને ક્યારેક
ના પણ તો પણ એ પ્રમાણમાં તો બહુ હેલ્ધી કહેવાય તમે એ લોકો તળય્યું નથી હવે તો એર ફ્રાયર નો પણ ઓપ્શન આવે છે પણ એર ફ્રાયરમાં તમે જોવા જ પણ ને બધા બો હેલ્દી હેડલી કેય છે પણ એમાંથી કદાચ ન્યુટ્રીયન જે ફૂડ ન હોય તે સોસાઈ જાય છે કયા
શોષાઈ જાય છે, ના અને પાછી એની લાઈટ પર થાય ને ઈ લાઈટ પર બને એવી વસ્તુ તો ઓવન ની બી નઈ સારી ને એર ની સારી
સાચી વાત છે. ચલો તો આમ જ બીજા વિષયો ઉપર પણ વાત કરતા રેશું ખુબ ખુબ આભાર તમારો
ચાલો થેન્ક યુ બાય આવજો